તો
હલો
સુુંગારે
હા એ હ
કઈ નહી
વર
હમ જર્નલમાંગેરે લઈહ એવું ઉર્વસી મન કે વાગે
રાખો છે થોડોક વાગે છે
હા
જો એ કેટલું લખું છે
હા
હા હલો
હા
કેટલું લખ્યું જનરલ માં?
ત્રણ ચાર પાનના
તમારો મે આજે નથી લઈશ શું કાલે લખીશ
ઓલોકેટ ભાઈ હલો
આજે પાઠ આપ્યો તમને?
હા આપ્યો તમે
આજે એક આપ્યો છે
તમે આપ્યો?
સામાજિક વિજ્ઞાન
એ કાલે પાય લેક્ચર મળશે તો આપીશ
બરાબર વરસાદ આવે કે ન તો
હા આજે રેડ એલર્ટ છે એટલે ઘણું આવતું છે
હ તીચ નથી ગય
ના ના
અને પછ બોલો તો બધું કેવું ચાલતું છે
બધું બરાબર ચાલતું છે તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો
ના અમારેટ કઈ પ્રશ્ન નથી તમે પૂછો
ચાલો તો પછી ફોન મૂકીએ
હા ચાલો હા